હા.
હા કેમ છો ભાઈ મજામાં.
હા બસ મજામાં તમે કેમ છો.
બસ હું પણ મજામાં તો મેં કીધું બૌ દિવસથી આપડે વાત નથી થઈ અરે આજે હું તમારા જોડે વાત કરવા માટે ખુબ જ સરસ મજાનો વિષય લઈને આવ્યો છું. અ અને તે વિષયનું નામ છે ઉત્સવો જે ચૂકવા જેવા નથી.
આ તો વિષય આમ મને આ વિષય તો ખુબ જ આમ રસપ્રદ લાગે છે આમ કેવાય ને કે સો લોકોને છે ને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.
હા એ તો બરોબર છે. અને ઉત્સવથી ઘર ગામ અને બહાર શહેરમાં આનંદનું વાતાવરણ બની જાય છે.
બિલકુલ હને દરેક ઉત્સવ પછી છે ને એમ કોઈ ને કોઈ કારણ હોય છે એમ કેટલાક. તો ધાર્મિક હોય છે તો કેટલાક સંસ્કૃતિ હોય છે.
હા સાચી વાત અને ઉત્સવોમાં લોકો એકબીજાને શુભેચ્છા આપતા હોય છે.
બિલકુલ આમ નાના બાળકો થી લઈને મોટા લોકો સુધી છે ને બધા જ. ઉત્સાહ સાથે આમ ભાગ લે છે તમને ખબર.
હા એ તો ખરું જ ને અને હવે આપડે અલગ અલગ. ઉત્સવ વિશે વાત પણ કરીએ ચાલો અને સૌથી પહેલા આપડે છે ને દિવાળી પર વાત કરીએ.
હા દિવાળી છે ને આપડે પ્રકાશ નો ઉત્સવ આમ. જાણીતો છે આમ કેવાય ને કે આ દિવસે છે ને ઘરે. દીવા પ્રગટાવવામાં આવે છે આમ અને તેમાં પણ છે ને લોકો ઘરનું આમ. સાફ સફાઈ પણ કરતા હોય છે અને ખુબ જ આમ મજા આવી જાય છે.
હા પછી શું કેવાય આ દિવસે છે ને નવા કપ. પડાં પહેરવામાં પણ આવે છે અને મીઠાઈ પણ વેચવામાં આવે છે.
બિલકુલ આમ કહેવાય ને કે કુટુંબ ના સભ્યો છે ને એક સાથે બેસીને આનંદ મનાવ. તા હોય છે તે દરમિયાન.
હા પછી દવા દિવાળીમાં તો લોકો. લોકો માં નવી શરૂઆત નો સંદેશ પણ આપતી હોય છે.
બિલકુલ. અને ચલો ને તો આપણે હવે ઉત્તરાયણ વિશે પણ વાત કરી દે આપણે દિવાળી વિશે તો ઘણી બધી વાત કરી તો.
હા એ તો બરોબર અને ઉત્તરાયણમાં તો આકાશ એક. દમ રંગબિરંગી પતંગોથી ભરાઈ જતું હોય છે.
બિલકુલ સો નાની તમે સાચી વાત કીધી કે લોકો સવાર થી સાંજ સુધી છે ને પત્. તંગ ઉડ ઉડારે છે.
હા એકદમ સાચી વાત છે આ દિવસે તો છે ને તલના લાડુ. અને ચી્કી પણ બનાવવામાં આવે છે.
બિલકુલ અને કહેવાય ને કે મિત્રો. અને પરિવાર સાથે સમય પસાર આમ કરવા માટે છે ને આ દિવસ સરસ હોય છે.
હા એ તો ખરું મજા આઈ જાય એ દિવસે. હવે છે ને આપણે હોળી વિશે પણ વાત કરીએ.
હા હોળી તો છે ને રંગો નો ઉત્સવ ગણાય છે તમને ખબર.
હા હોળી તો રંગો નો ઉત્સવ છે અને પછી છે ને લોકો આ દિવસે એક. બીજા પર રંગો લગાડે છે અને ખુશી વ્યક્ત કરે છે.
બિલકુલ આ ઉત્સવમાં તો છે ને હાસ્ય ને ઉમંગ જોવા મળતો હોય છે.
હા એ એ ઉત્સવમાં તો એકદમ ખુબ જ મજા આઈ જાય છે. હવે આપણેે છે ને નવરાત્રી વિશે પણ સહેજ વાત કરીએ.
શું વાત છે નવરાત્રીમાં તો છે ને. ગુજરાત નો આમ ખુબ જ આમ જાણીતો ઉત્સવ છે.
હા નવરાત્રી તો છે ને નવ દિવસ સુધી ગરબા અને રાસ રમવામાં આવતી હોય છે.
બિલકુલ આમ લોકો આમ લોકો તો છે ને પ્રમાગત આમ વસ્ત્ર ત્યારે. પહેરતા હોય છે આમ કેવા.
હા એકદમ ત્યારે તો છે ને સંગીત અને નૃત્ય થી વાતાવરણમાં. જીવંત બની જાય છે.
બિલકુલ તો ચલો ને આપણે હવે રક્ષાબંધન વિશે પણ વાત કરી દઈએ.
હા રક્ષાબંધન. તો છે ને આ દિવસે બહેન અને ભાઈને હાથમાં રાખી બાંધે છે.
બિલકુલ અને આ આ ઉત્સવ છે અને આમ સંબંધ અને વિશ્વાસ નો પ્રતિક ગણાય છે.
હા પછી છે ને આ દિવસે તો ભાઈ જે હોય ને એ બહેનને ભેટ પણ આપે છે.
બિલકુલ. એકદમ તમે સાચી વાત કીધી છે ને હવે તો આપડે એની પછી તો જન્માષ્ટમી વિશે પણ આપણે વાત. કરી જ લઈએ.
હા જન્માષ્ટમી તો છે, ને આ દિવસે ભગવાન કૃષ્ણની જન્મની ઉજવણી થતી હોય છે.
બિલકુલ આમ મંદિરોમાં ભજન અને આમ પ્રાર્થના પણ થતી હોય છે, તે દરમિયાન
હા પછી કેટલાક સ્થળોમાં માં છે, ને માટકી ફોડીને પણ રમતા પણ યોજાય છે.
બિલકુલ બિલકુલ એકદમ સાચું કીધું અને એમાં પણ આપડે મેન આમ કેવાય ને કે આમ રહી ગયું કે ગણેશ ચતુર્થી
આ તો ખુબ જ આમ મસ્ત છે.
હા આ જે ઉત્સવ છે, ને ગણેશ ચતુર્થી એમાં તો ગણેશજીની મૂ તિ નુ સ્થાપના કરવામાં આવતી હોય છે.
બિલકુલ અને લોકો તો ને એમ પ્રાર્થના કરે છે, અને આમ કેવાય ને કે પ્રસાદ પણ વેચે છે, તેર
હ પછી ઉત્સવ પૂરા થાય પછી વિસર્જન પણ કરવામાં આવે છે.
હા એકદમ સાચું કીધું અને આપડે તો ઓનમ વિશે તો વાત કરવાનું રહી ગયું ને
હા ઓનમ તો છે, ને ઓનમ દક્ષિણ ભારતમાં ઉજવવાનો ઉજવતો જાણી તો ઉત્સવ છે.
બિલકુલ આ દિવસે ફૂલથી આમ સુંદર સજાવાટ કરવામાં આવે છે.
હ પછી ત્યાં તો વિવિધ પ્રકારના ભોજન પણ તૈયાર કરવામાં આવે છે.
બિલકુલ તો ચલો ને હવે આપણે પોગલ વિશે પણ વાત કરી લઈએ
હા પોંગલ તો જે છે, ને પોંગલ ખેતી સાથે જોડાયેલો એક ઉત્સવ છે.
એજ ને અને આ દિવસે છે, ને નવા અનાજનો ઉપયોગ કરીને છે, ને ભોજન બનાવવામાં આવે છે.
હ અને સૌથી મહત્વ તો છે, ને ખેડૂત માટે તો આ ઉત્સવ એકદમ ખુબ જ ખાસ મહત્વ ધરાવે છે.
એ જ ને તો ચલો ને આપડે અવે આમાં પણ આપણે ઈદ વિશે પણ વાત કરી લઈએ પણ ખુબ જ આમ સરસ ઉત્સવ માટે એક છે.
હ ઈદ તો છે, ને ઈદ ના દિવસે લોકો એકબીજાને શુભેચ્છા આપે છે.
બિલકુલ આમ મીઠાઈ અને સ્વાદિષ્ટ ભોજન વેચવામાં આવે છે,
હા પછી ઈદ ના દિવસે છે, ને પ્રેમ અને ભાઈચારો વધે છે. અને તેવો સંદેશ પણ આપવામાં આવે છે.
એજ ને અને એમાં પણ આપડે મેન ઉત્સવ તો રહી ગયો ક્રિસમસ
હ હ ક્રિસમસમાં તો છે, ને ઘર અને વૃક્ષની સજાવટ કરવામાં આવતી હોય છે.
બિલકુલ આ ઉત્સવ તો છે, ને ખુશી અને દયાનો આમ સંદેશ આપતો હોય છે.
હ અને પછી બધા ઉત્સવોની એક સમાન વાત શું છે ખબર તમને? બધા ઉત્સવો આમાં છે, ને બધા ઉત્સવ લોકોને નજીક લાવે છે.
એકદમ તમારી સો અન્નાની તમે સાચી વાત કીધી કેવાય ને કે ઉત્સવમાં કૃતની ઓળખ પણ મલતી હોય છે.
હ એકદમ સાચી વાત પછી છે, ને નાના બાળકોને પરંપરા વિશે પણ જાણવા મળે છે‌.
બિલકુલ એ તો ભાઈ શીખવું ખૂબ જ જરૂરી છે, આમ મોટા લોકો પણ આમ પરંપરા આગળ વધારે છે, ને
હ પછી કેટલાક ઉત્સવમાં વૃક્ષરોપણ જેવી પ્રવૃત્તિ પણ થતી હોય છે.
બિલકુલ આમ કેવાયને તો કેટલાક ઉત્સવોમાં તો છે, ને સફાઈ અને સ્વચ્છતા પણ આમ ખુબ જ આમ જાણે તેને મૂકવામાં આવતી હોય છે.
હા પછી ઉત્સવોમાં તો એકતાનો ભાવ પણ દેખાઈ આવે છે.
બિલકુલ આમ લોકો છે, ને એકબીજાની મદદ પણ આમ કરતા હોય છે.
હા અને બજારમાં પણ ઘણી હલચલ જોવા મળે છે.
બિલકુલ બિલકુલ અને થોડો તમારો અવાજ કપે કેટલો વાંધો નહીં. અને આમ જોવા જઈએ ને તો વિવિધ પ્રકારની આમ સજા પણ જોવા મળે છે તે દરમિયાન બજારમાં
હા. હા એવી.
હલો!
ખરું હોય આ પછી ઘર માં સ્વાદિષ્ટ
હા.
વાનગીઓ પણ બનવામાં આવે છે એ દિવસે હલો?
એકદમ આમ કવાય ને કે બાળકો હા બાળકો છે ને ઉત્સવની રાત પણ એમ જોતા હોય છે કે ક્યારે આમ નવો ઉત્સવ આવશે અને તે દરમિયાન આપણે મસ્તી અને રમીશું અને કરીશું મજા.
હા એકદમ સાચી વાત પછી છે ને આ દિવસ ઉત્સવોમાં છે ને શાળાઓમાં પણ ઉત્સવ સંબંધિત કાર્યક્રમ થતા હોય છે.
એકદમ આમ કેટલાક તો સ્થળો પર છે ને આમ સંસ્કૃતિ કાર્યક્રમ પણ યોજાયેલા હોય છે. ખબર તમને?
હા એ તો છે જ ને અને ઉત્સવોથી હાસ્ય અને આનંદ વધે છે.
બિલકુલ આમ તનાવ પણ ઓછો થાય છે અને તેવું ઘણા લોકો કહે છે. દરમિયાન કે ઉત્સવ આવે તો ત્યારે તનાવ પણ ઓછો થઈ જાય છે ને મગજ પણ સારું રેય છે.
હા એકદમ સાચી વાત છે, પછી દરેક ઉત્સવ કોઈને કોઈ સારી શીખ પણ આપતી હોય છે. જેમ કે સત્ય, પ્રેમ, દયા અને સહકાર જેવા ગુણો નો સંદેશ પણ મળે.
એકદમ સાચું કીધું અને કેહેવાય કે આ બધા કારણોથી છે, ને કેટલાક તો ઉત્સવ ખરેખર આમ. ચૂક આવાજ છે, આમ જેવા જ નથી એમ કેવાય ને એટલા બધું આમ જલસા વાળા છે, નથી વાત જ કોલેજ છે, ખબર છે, મને
હા બિલકુલ સાચી વાત છે, અને જો લોકો સમય કાઢી ઉત્સવોમાં ભાગલે તો સમાજ વધુ મજબૂત બની જાય.
બિલકુલ બિલકુલ અને આપડે બધા ઉત્સવ નું આમ સન્માન તો કરવું જ જોઈએ,
એકદમ સાચી વાત છે, અને બધા સાથે મળીને ખુશીથી ઉજવણી કરે. કરવી જોઈએ, એમ
એક નંબરની સાચી વાત કીધી તમે,
હું અને પછી છે, હજુ પણ. સૌ વિશે ઘણી રાસપ્રદ માહિતી બાકી છે, ખબર તમને
શું વાત છે, તો ચલોને એના પર થી આપડે થોડીક ચર્ચા કરી લઈએ.
હા, જેમ કે ભારતમાં લગભગ દરેક મહિનામાં કોઈનો કોઈ ઉત્સવ તો હોયજ. એટલે વરસભર ખુશીનું વાતાવરણ જોવામાં મળતું હોય છે.
બિલકુલ સાચું કીધું હોને કેટલાક તો ઉત્સવ છે, ને પ્રકૃતિ સાથે પણ જોડાયેલા હોય છે, તો કેટલાક ઉત્સવ ખેતી અને ઋતુ સાથે પણ આમ સંભવ આમ, સંબંધિત હોય છે, અને કેટલાક તો ઉત્સવો છે, લોકોની રોજિંદામાં નવો ઉત્સાહ પણ. લાવે છે, તમને ખબર આ બધું.
હા એજને ઉત્સવમાંતો કેટલી મજા આઈ જાય પછી ઘરની સાફ સફાઈ પણ કરવામાં આવતી હોય છે.
બિલકુલ આમ ઘરની સુંદર રીતે આમ સજવામાં પણ આવે છે, તે દરમિયાન ઘરમાં
હા આપડે તો ઉત્સવ વિશે જેટલી વાત કરીએને એટલી ઓછી છે. તો આજે મને તમારા જોડે વાત કરીને ખૂબજ આનંદ થયો. આ વિષય ઉપર આપણેે બીજી કોઈવાર નવા વિષય પર વાત કરીશું.
હા, ચોક્કસ આપણે ફરીથી કોઈ નવા વિષય પર વાત કરીશું આમ.
ચોક્કસ ચોક્કસ મળીએે.